હમ્મ.
અવાજ આવે છે?
આયો અવાજ.
હમ્મ, તમને ખબર કે ઘરમાં સૌથી વધુ બોલનારી વ્યક્તિ હોય ને, એ ખૂબ જ મનપસંદ હોય બધાને, કારણ કે આ વિષય જે દારે એના દરેક પરિવાર સાથે જોડાયેલું કે લગભગ દરેક ઘરમાં. એવી એક વ્યક્તિ તો જરૂર જ હોય જે સૌથી વધુ ઘર બોલે અને દરેક વાતમાં પોતાના મત આપે, બધાને હસાવે અને ક્યારેક તો બધાને કંટાળે, પણ પણ તેના વગર ઘર ખાલી ખાલી લાગે.
હમ આ વ્યક્તિ ન કોઈ પણ હોય શકે જાણે એ ઘરમાંથી સૌથી વધુ બોલનારી વ્યક્તિ કોઈ પણ હોય શકે આપડે તો કે મમ્મી છે દાદી, નાની. કાકા, ઘરના પપ્પા પણ, ઘણા ઘરમાં મમ્મી સૌથી વધુ બોલે કારણ કે તેઓ આખા ઘરની જવાબદારી, સંભાળતી હોય. એટલે કેટલાક તો ઘરોમાં બ વાતો જૂની યાદો અને સ સલાહ આપતી રહેયા છે. કેટલાક ઘરોમાં તો નાના ભાઈ અથવા બહેન સતત કંઈક ને કંઈક પૂછતા રહે છે.
હા એ તો છે કે આમ એટલું બધું શું માટે બોલે આપણને એવું થાય પણ અમુક વાર એવું હોય કે આમ પ્રેમ વ્યક્ત કરવા બોલતા હોય. એ ઘણા લોકોને બોલીને પોતાનો પ્રેમ બતાવો છે કે જમ્યો કે નહીં. પાણી પીધું મોબાઈલ ઓછો વાપર આ બધું ક્યારેક ટોકવું લાગે પણ તેમની પાછળ એમની ચિંતા અને બહુ ખૂબ પ્રેમ હોય. કે અમુક વાર આમ એવું ઘરનું વાત વાતાવરણ એમ જીવી તે રાખવા કે જે ઘરમાં. કોઈ બોલનાર ના હોય, તો ઘર બહુ શાંત અને બોરિંગ લાગે. એટલે આ વ્યક્તિ વાતો કરે, જોક્સ કરે. પડોશી ને ખબર આપે પરિવાર ને એક સાથે રાખે. એટલે તેમના કારણ ઘરમાં હાસ્ય નવાજે. અને આમ દરેક વિષયમાં. રસ હોય કે. આવા લોકો દરેક બાબતમાં રસ લે છે, કે રાજ કારણ હોય, કે ક્રિકેટ હોય, કે સી. સીરીયલ હોય કે રસોઈ કે પડોશી કે સંબંધી. બધામાં એમનો વિષય.
હમ્મ! ઘરમાં. સૌથી વધારે બોલનાર વ્યક્તિ કેટલીક સામાન્ય આદતો હોય છે. સતત પ્રશ્ન પૂછ્યો હતો કે, ક્યાં ગયો હતો? કોણ નો ફોન કર્યો હતો? શું ખાસ. તો, આટલું મોડું કેમ થયું? એક નની નાની વાત થી શરૂ. કરીને તેઓ આખી વાર્તા બનાવી દે છે. ઉદાહરણ જોઈએ આપડે તો, હું બજાર ગયો હતોથી શરૂઆત કરીને, બજારમાં કોઈ મળ્યું શું થયું કોને શું કહ્યું બઉ કઈ નાખી. બઉ બધું કઈ નાખે આપણને.
હા, અને ઘણા ઘર માં તો આવી વ્યક્તિ. ફોન પર કલાકો સુધી વાતો જ કરતી રે, કે સગા સંબંધી ફોન કરે. પાડોશી ને રણ ફોન કર. અને વાતો જ કર. તીરે
ક્યારેક વગર સાચું કહીએ ક્યારેક પરિવારના લોકો આવું વિચારે હવે બસ પણ કરો થોડું શાંત રહો આટલું કોણ બોલે પરંતુ જયારે એ વ્યક્તિ થોડા દિવસ માટે બહાર જાય શાંત રહે ત્યારે બધાને ખાલી પનું લાગે.
હા એ તો છે અને ઘરમાં સૌથી વધુ બ બોલનાર વ્યક્તિને હોય ને ત્યારે આમ ઘર શાંત લાગે હાસ્ય ઓછું લાગે વાતાવરણ શુનું લાગે કોઈ મજા જ ના આવે એ સમયેમ સમાજે કે તેમની વાતો ઘરને જીવંત જ રાખે એવું થાય આપણને.
હા આવી વ્યક્તિઓ પણ ઘરે પરિવારનું કનેક્શન બનેલું હોય છે એ બધાની ખબર જ રાખતું હોય એ પૂછે બધા સાથે વાત કરે ઝઘડા શાત કરાવે ખુશીનું વાતાવરણ બનાવે ઘણા વખત તેઓ વગર પરિવારના સભ્યો એકબીજા સાથે ઓછું બોલે.
હા એ તો છે એમાં મજેદાર પરિસ્થિતિ થાય ઘણી વાર કે આમ ટીવી જોતા હોયએ તો ટીવી કરતા વધુ તો અવાજ એમ ન જ આવે કે આમ એટલો બધો અવાજ આવે મહેમાનો આવે તો તો પછી તેઓ આખા ઘરની જ માહિતી આપી દે કે કોણે આજે શું કર્યું શું ખાધું પછી કોને આજે મોડું ઉઠ્યું કોને આજે શું કરે બધું જ બોલી દે અને આમ અમુક વાર તો પ્રવાસ પર જઈએ ને તો તો ટ્રીપમાં તેઓ સૌથી વધુ ઉત્સાહિત થાય કે રસ્તાઓ ની વાતો રસ્તા પર વાતો કરે ફોટા પડ પાડ કરે પછી ખાવા માટે પછી સાથે બધા અ જોડે વાતચીતો કરવા માંડે એટલે તેમાં કારણ આમ ચીપ મજેદાર જ બની જાય.
જુના સમયમાં અને આ અને આજના સમયમાં ફરક બહુ હોય છે. પહેલા લોકો એકબીજા સાથે વધુ વાતો કરતા સાંજે પરિવાર સાથે બેઠકો થતી વાર્તાઓ સાંભળતા જય્યારે આજે કેવું થાય બધા મોબાઈલ વ્યસ્ત છે. બધા લોકો વાતચીત ઓછી થઈ ગઈ છે એટલે ઘરમાં વધુ બોલનાર વ્યક્તિ મહત્વનું વધુ વધી ગયું છે.
હ અને આ વિષય તો આપણને શીખવે છે કે આપણે વાતચીત પરિવારને આપણને જોડે પછી પ્રેમ માત્ર કામથી નહી પણ શબ્દો થી પણ દેખાય છે અને ઘરમાં અવાજ હાસ્ય અને વાતો જરૂરી છે કે દરેક પરિવારની એવી એક વ્યક્તિ જોઈએ જ જેવું વાતાવરણ જીવંત રાખે ઘરમાં.
આમ ઘર સૌથી વધુ બોલનાર વ્યક્તિ ક્યારેક કંટાળો આપે પણ સાચી વાત એ છે કે તેમના વગર અધૂરું લાગે તેમની વાતો હાસ્ય ટિપ્પણી અને સતત અવાજ પરિવારને જીવંત બનાવે ઘરના લોકો માત્ર વધુ બોલ તેઓ ઘરની ખુશી ઉર્જા અને જોડાયે નું કામ કરણ બનતા હોય છે.
હા એ તો છે ઘરમાં સૌ વધર બોલનાર વ્યક્તિ હોય ને તો વાતો કરનાર કોઈ જ નથી એવું લાગે ના હોય ને તો અને ઘણી વખત એ વ્યક્તિ ઘરની ઊર્જા ખુશી અને લાગણીઓનું પણ કેન્દ્ર બની જે છે કે તેમના કારણે જ ઘરે જીવંત રહે તેમની વાતો ક્યારેક મજાક બને ક્યારેક ચીડ આવે ક્યારેક વગર ઘરમાં શાંત પરંતુ ખાલીપણું પણ અનુભવાય એમના વગર તો એટલે આમ દરેક ઘરની એક તો ઓળખ હોય જ કે દરેક પરિવારમાં પોતાની ખાસા જ ઓળખ હોય કે કોઈક ઘરમાં સૌથી વધારે ખાવા વાળા હોય કે કોઈક ઘરમાં સૌથી આડસું હોય કે કોઈકમાં ગુસ્સા વાળા હોય પણ લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ તેવ મળી જ જાય જે બહુ જ બોલે બધા વિષયમાં બોલવાનું જોઈએ એમને બધી ચર્ચામાં ભાગ લે અને આ વ્યક્તિ તો ઘણી વાર આમ પરિવાર ને આમ હટ બની જાય છે છે
હમ સવાર થી રાત્રે સુધી તેમની વાતો જ ખૂટે જ નહીિ તેમનો દિવસ સૌથી વહેલો શરૂ થાય તો કે ઉઠી જાાવ સ્કૂલ ઓ ફી મોડું થશે ચા તૈયાર છે તે સવારની શાંતિ ને તેઓ જ જોતોડે છે ઉપ જોઈએ તો કે પડોશી ની વાતો સગાઓની ખબર ટીવી સિરિયલની ચર્ચા રસોઈ વિશે વાતો ઘરમાં સતત કોઈ ને કોઈ ચર્ચા ચાલતી જ હોય અને રાત્રે તો રાત્રે બધા સાથે બેઠા હોય ત્યારે આખો દિવસની વાતો પરે સલાહ આપે જૂની યાદો ને યાદ કરે ક્યારે મજેદાર ખિસ્સા કહે ઘરની રાત્રિ જીવન બને એટલે તો
હા એ તો છે ઘણા વખત તે સીધું હું તારી ચિંતા કરું છું નહી કેતા પણ આમ તેમની વાત તોથી આમ પ્રેમ દેખાય આવે કે છત્રી લઈ જજે કે સમસ્યા હોય તો અ ખઈ આમ સમસ્યા હોય તો કેજે ખાઈ લેજે બાર વધુ ના ફરી આ બધું એમનું પ્રેમ છે પ્રેમનું બીજું સ્વરૂપ છે એમનું
એટલે ઘરમાં સૌથી વધુ બોલનાર વ્યક્તિ પાસે જ દરેક સમાચાર હોય છે તમને ખબર હોય કોણ ક્યાં ગયું કોણ શું ખાધું કોનો ફોન આવ્યો પડોશમાં શું થયું ક્યારેક તો પરિવાર ના સભ્યો પણ પોતાની ખબર તેમના પાસેથી જ મળે છે
હમ્મ એતો છે અને જયારે ઘરમાં મહેમાન આવે તો સૌથી પેલા વાત તેઓ જ શરૂ કરે કે બધા સાથે હસી મજાક કરે મહેમાનને કમ્ફર્ટેબલ ફીલ કરાવે એટલે ઘણા મહેમાનો કહે તમારા ઘરમાં તો બહુ મજ આવે છે અને તેની પાછળનું કારણ આ બોલનાર વ્યક્તિ જ હોય છે
હમ્મ એમાં તો તહેવારોમાં તેમનું મહત્વ બહુ વધેલું રહેલું હોય છે કે દિવાળી નવરાત્રી લગ્ન કે જન્મ દિવસ આવી વ્યક્તિ વગર તહેવારે અધુરા લાગે તેઓ તૈયાર કરાવે બધાને કામ સોંપે મજા કરાવે, ગીતો ગાય સતત વાતાવરણ ઉત્સાહ ભર્યું રાખેલુ હોય.
હા એ તો છે અને ઘણા વખત તે વધારે સલાહ આપે કે દરેક બાબત માં બોલે કે દરેક નિર્ણયમાં મત આપે તો તેના કારણે નાના ઝઘડા પણ થાય કે બાળક કંટાળી જાય કે પ પરિવાર કહે કે થોડું ઓછું બોલો પણ થોડા સમય માટે બધું પછી ફરી સામાન્ય થઈ જ જાય છે.
ઘરમાં બોલનાર વ્યક્તિ બાળકો માટે પણ એ હોય કે વાર્તાકાર હોય, જોક્સ કહેતા મિત્ર હોય રમજી સાથીદાર બની જાય છે. તેમની પાસે બાળપણની વાર્તાઓ પરિવારના કિસ્સા મજેદાર યાદો હોય છે. બાળકો તેમની આસપાસ જ રહેવા પસંદ કરતું હોય છે. એટલે તો.
હા એટલે આવા લોકો પાસે જૂની યાદો ના ખજાના પણ બહુ હોય કે અમારા સમયમાં તો આવું થયું હતું જયારે તું નાનો હતો ત્યારે તો આવું થયું હતું આપડે તો પેલા હા હું કર્યું તું એટલે તેની વાત તો તો પરિવારના ઇતિહાસ જીવંત જ રહી જાય.
હમ્મ એક દિવસ માટે પણ જો તેઓ બહાર જાય તો ઘર બહુ શાંત લાગે એના એ લોકોના લીધે વગર કોઈ ચર્ચા ના થાય ટીવીની અવાજ પણ ના ખાલી લાગે ત્યારે સમજાય કે તેમનો અવાજ પાત્ર અવર નહતો પણ ઘરની જિંદગી હતી તે
હા, એ તો છે આજે તો બધા મોબાઈલમાં વ્યસ્ત હોય, સોશિયલ મીડિયા પર સમય પાસ કરે છે પરંતુ ઘરમાં સૌથી વધાર બોલનાર વ્યક્તિને તો લોકોને આમ સામે-સામે વાત કરાવે, પરિવારમાં સાથે બેસાડે, હસાવે ચર્ચા શરૂ કરાવે એટલે તે પરિવારને આમ કનેક્ટેડ રાખે.
હમ્મ, પરિવાર અને સ્ટેટસ પણ તે લોકો જ ઘટાડે, ઘણી વખત જોક્સ કરીને મજાક કરીને વાતો ફેરવી નાખે. ઘરના તણાવને ઓછા કરે એટલે તો આ જ રીતે એ લોકો-લોકો હસે એના કારણે પછી મન હળવું થઈ જાય કારણ કે ઘરમાં પોઝિટિવિટી આવે છે તેના લીધે
વધુ બોલનાર વ્યક્તિને કેટલીક ફેમસ લાઈન હોય છે, કે મારી વાત સાંભળો પેલા હું તો પહેલાથી જ કેતો હતો આજકાલના બાળકો જવા હોય છે, મોબાઈલ મૂકો તો સમય મળે ને કોઈ મને સાંભળતું જ નથી આ લાઈનો તો આખા ઘરમાં જાણે આમ જણાતી જ હોય છે, એમ
એટલે તેમના એમનામાં કેવું હોય અંદર એકલતા પણ એમનામ જ હોય શકે છે, ઘણા વખત વધારે બોલનાર લોકો અંદર થી ભાવુક હોય છે, એકલા રહેવું ના ગમે તેમને તો શાંતિથી કમ્ફર્ટેબલ ફીલ કરે એટલે તેઓ સતત વાતો કરીને પોતાનો ખુશ રાખવા માંગતા હોય છે.
હા અને તેમનો અવાજ માત્ર શબ્દો નહીં હતો પણ તે પરિવાર ની ખુશી લાગણી અને જીવન પર્ણ હોય છે.
હમ્મ, તેમનો અંતિમ વિચાર કઈ હતો